હેલો રોહન હા યાર બધું એક એકદમ ફસ્ટ ક્લાસ છે બસ આજે સવારે ચા પીતો હતો ત્યારે તારી બહુ યાદ આવી એટલે થયું કે ચાલ ફોન કરીને લાઈવ અપડેટ લઈ લઉું. તો શું કરે છે.
અરે વાહ સરસ હું તો હજી હમણાં જ તૈયાર થઈને બેઠો છું ઓફિસ જવાની થોડું મોડું થઈ જાય એમ હતું એટલે શાંતિ થી ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચતો હતો. તું કે આજ આજકાલ તારો ફોન બહુ ઓછો આવે છે ક્યાં ગાયબ થઈ ગયો.
અરે યાર શું કવું તને આજકાલ ઓફિસમાં કામનું પ્રેશર એટલું વધી ગયું છે ને કે રાત્રે ઘરે આવતા સુધીમાં તો આખું શરીર થાકીને લોતપોચ થઈ જાય છે શનિ રેવિ ક્યારે આવે અને ક્યારે પૂરા થઈ જાય કઈ ખબર જ નથી પડતી.
હા ભાઈ એ વાત તો સાચી આ કોર્પોરેટ લાઈફ જ એવી છે. માણસ મશીન બની જાય છે, પણ તારે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈ હો. ખાવા પીવાની ટેમ સાચવી કે નહી.
હા એ બાબતે હવે થોડો સુધારો કર્યો છે. ઘરનું ટિફિન જ લઈ જાઉં છું બહાર નો ફાસ્ટ ફૂડ હવે ઘણા ઓછું થઈ ગયું છે. છેલ્લે ક્યારે બાર ખાધું તો એ પણ યાદ નથી.
હ, હ અરે અરે તું બહાર નું ખા ખાવાનું ભૂલી ગયો મને યાદ જે આપણા કોલેજ ના દિવસે જયારે આપણે લેક્ચર બંક કરતા રોડ પર સ્ટોલ પર માં મસ્કા પા પાવ જ બહુ ખાતા. સાપ સાપીઓ ભક્તા હતા.
અરે હા યાર એ દિવસો પણ શું દિવસો હતા ખિસ્સામાં માંડ પચાસ રૂપિયા હોય તો એ આખા ગામ ગામની ખુશી આપણી પાસે હોય એવું લાગતું અને પેલી તીખી ચટણી વાળા વડાપાઉં અરે રે અત્યારે યા અત્યારે યાદ કરીને જ મોઢામાં પાણી આવી ગયું.
સાસે જુઓ હવે તો ગમે એટલી મોંઘી રેસ્ટોરન્ટ જઈએ તે પ તો એ પેલો લારી પર ઉભા રહીયે દોસ્તો સાથે ખાવાનો સ્વાદ નથી આવતો. તને યાદ છે, એકવાર આપણે પૈસા આપવાનું ભૂલીને નીકળી ગયા હતા અને પેલો ભાઈ આપણી પાસે દોડયો હતો.
કેવી આબરૂ ગઈ તે આપણે સા કેવી આવરું ગઈ હતી આપડી સારું થયું એ આપ આપણે લોકલ એરિયા ન હતો નહીં તો ઘર માં ખબર પડી જત, તો પપ્પા ધોઈ નાખત.
હે એ બધું ઠીક પણ તો કરિયર ન શું ચાલે છે? આગળ કે પેલી નવી એક્ઝામ કે સર્ટિફિકેશન વિશે કઈ વિચાર્યું છે? એનું શું થયું?
હા એના પર જ કામ ચાલુ છે અત્યારે માર્કેટમાં જે રીતે ડિજિટલ યુગ અને નવી ટેકનોલોજી આવી રહી છે. એ જોતા આપડે પણ અગ્રેડ થઈ જવું પડશે મે ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા છે રોજ રાત્રે એક કલાક ફાળવું છું.
અ બહુ જ સરસ નિર્ણય કર્યો ભાઈ તારું પ્લાનિંગ હંમેશાથી જોરદાર જ હોય છે. મારે પણ આ બિઝનેસ ડિજિટલમાર્કેટિંગ માર્કેટિંગ શીખવું છે ગ્રાહકો તો આવે છે પણ જો ઓનલાઈન પ્રોસેસ સારી ના થાય તો કામ બહુ વધી શકે છે.
ચોક્કસ રોહન આજકાલ તો સોશિયલ મીડિયા પર નાનું પેજ બનાવીને પણ લોકો જોરદાર કમાણી કરે છે તને પણ એક સારું એકાઉન્ટ બનાવીને તારા કામના વિડિયો અને ફોટા મૂકવા જોઈએ અને હા તું ક્યાંય છે ક કમાય છે સારું પણ ક્યાંય રોકડ કરે છે બધું એમ રોકાણ કરે છે બધું એમ જ પડ્યું છે.
અરે રોકાણના નામે તો હું ઝીરો છું યાર બેંક એકાઉન્ટ પૈસા પડ્યા રહે છે બસ મને શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં બહુ જ ખબર નથી પડતી એટલે ડર લાગે છે.
અરે તો પણ શું યાર બેંકના પૈસા રાખવાથી એની વેલ્યુ ઘટી જાય છે મોંઘવારી કેટલી વધી છે જો તારે બહુ મોટું જોખમ ના લેવું હોય તો દર મહિને એક નવી એસ આઈ પી કર્યું શું. શરૂ કરી દેવાય દર મહિને તારા અકાઉન્ટ માંથી થોડા પૈસા ઓટોમેટીક કપાઈ જશે અને લાંબા ગાળે બહુ મોટું ફંડ બનશે.
હા વાત તો તારી સાચી છે એવું ભાઈ ઘણા લોકો મને કહે છે તું આ રવિવારે ફ્રી હોય તો મને થોડું આ બધું સમજાવ ને આપણે સાથે બેસીને મારું એક ફાઈનાન્સલ પ્લાનિંગ કરી નાખી.
ચોક્કસ એમાં કોઈ મોટી વાત નથી આપણે સાથે બેસીને ગા બધું ગોઠવી દઈશું અચ્છા બીજું કહે ઘરમાં બધા કેમ છે? કાકીની તબિયત હવે કેવી છે? પેલા ઘૂંટણનો દુખાવો ઓછો થયો કે નહી?
હા, હવે તો આરામ છે, ડોક્ટર નવી દવા આપે છે અને રોજ સવાર થોડું ચાલવાનું કીધું છે, એટલે હવે પહેલા કરતાં તો ઘણું સારું છે પપ્પા હ રિાયરમેન્ટ પછી આખો દિવસ સુસે ને મિત્રો સાથે વોટ લઈ બેસીને રાજકારણ ની વાતો કરે છે
એ ઉમરે એ જેમનો ટાઈમ પાસ છે વડીલો ખુશ રહે એટલે આપ આપણે શાંતિ, તારો કોઈ બહાર ફરવા જવાનો પ્લેન છે, આ વર્ષે
હા, ફેમિલી સાથે ચોમાસામાં ક્યાંક હિલ સ્ટેશન પર જવાનો વિચાર તો સે સાપુતારા અથવા મહાબલેશ્વર જઈશું વરસાદથી આ પ્રકૃતિ બહુ મસ્ત ખીલી ઉઠે સે તું ક્યાં જાય
મારો તો બહુ લાંબો પ્લાન છે યાર આ વખતે નવેમ્બર ડિસેમ્બર માં ઓફિસ માંથી લાંબી રજાઓ લઈને કાશ્મીર જવું છે બરફ જોવો છે અને આ વખતે રૂબરૂ
અરે અરે વાહ વાહ કાશ્મીર તો જન્નત છે ભાઈ જો તારો પ્લાન પાકો થાય ને તો મને કેજે હ પણ સેટિંગ કરીને તારું સાથે જોડાઈ જઈશ બે ભાઈઓ સાથે ટુલ કરીશું.
અરે એનાથી ઉત્તમ તો કઈ હોય જ નહી ન શકે ડર છે આપણે કાશ્મીર ટુર સાથે જ પ્લાન કરીશું.
ચાલ યાર વાતો વાતોમાં ઘણો સમય નીકળી ગયો ઘડિયાળ સામે જોયું તો ખબર પડી કે વીસ મિનિટ આપણે ફોન સ પર રહ્યા.
હા હા સાચે જ મને પણ ખબર ન પડી કે ટાઈમ ક્યાં જતો રહ્યો રોજની આ ભાગદોડ વાળી જિંદગીમાં આવી વાતો બહુ જ જરૂરી છે પોઝિટિવ એનર્જી મળી જાય છે.
હા એ સે એક સમય આપડે ખબર યાદ તા આપણે નાના હતા ત્યારે બહાર ગયા હતા. પતારાવ મનાવા.
હા હા યાદ છે મને આપડે બઉ નાયા હતા નઈ કે તે દિવસે
પંદરથી વીસ છોકરાઓ ગયા તા કોઈના સ્વિમિંગ નથી આવડતા આપડે બે ભાઈઓને જ આવડતી હતી.
હા ભાઈ બહુ મજા કરી તી આપડે ત્યારે.
હાવ પછી આપડે બધી કહેતા કે તમે કઈ રીતે સ્વિમિંગ કરો ને આપડે બધીને સ્વિમિંગ શીખવાડી હતી.
હા રાઈટ તને હમ તને બઉ સાર રીતે આ આવડા છે સ્વિમિંગ.
સ્વિમિંગ તો યાર આપડે પહેલા તૈયાર.
હમ. મારે મને પણ શીખવાડ જે તું મને એટલું ફાવતું નઈ હદી. બઉ ઊંડા પાણીમાં હું જાઉ એટલે મને આમ થોડુંક ગભરામણ થાવા મંડે.
ગભરામણ યાર જેમ આપડે પૈસા ઇન્વેસ્ટ કરીએ એના જેમાં સ્વિમિંગમાં ઊંડું જ ઉતરવું પડે.
વા શું વાત કીધી છે સરસ બોલો શું કરે છે મિતભાઈ શું કરે?
બસ મિતભાઈના શોભમાં વ્યસ સે સાંજે આવે ને ટેન્શનમાં સુઈ જાઈશ પાસા ટેન્શન બઉ વધી ગયું છે એને
ઓહો કેમ એટલું ટેન્શન કેમ છે એને?
એને એક તો જોબનો પગાર ઓછો સે ને કામ વધી જાય સે આઠ આઠ બાર કલાક નોકરી કરે સતાંય પગાર એટલો નથી આપતા.
અરે તો પછી એને જોબ બદલાવી જોઈએ ક્યાંક બીજા.
અત્યારે ફાઈનાન્શિયલ કન્ડિશન એવી છે કે કરવી જ પડે એમ છે જોબ.
કરવી તો પડે જ પણ હું કઉ છું કે ક્યાંક બીજી જગ્યાએ જઈ ને એવડે બીજે તે કંપનીમાંથી નીકળી ને બીજી કંપનીમાં જાઈ તો એને થોડુંક તો વધારે મળે.
અત્યારે-અત્યારે કોમ્પિટિશન બહુ હાઈ લેવલ એટલે જોબ મરવાની સંભના પણ ઝીરો ટકા થઈ જ ગઈ છે, એટલે એ કે જ્યાં છે ત્યાં રે ને બાકી એની ઈચ્છા પણ નથી કરવાની.
સારું વાંધો નહી તે
લિટલ લાઈફ સ્ટોરી વાળી ને આપડે પિક્ચર જેના પર એક મુવી બન્યું છે.
હા, હા એજ વાંચી તે?
વાંચી હોય એક નંબર બુક હતી તેજ મને સજેસ્ટ કરી હતી ને.
હા હું એટલે જ પૂછું ને બઉુ મસ્ત બુક હતી હ થોડીક લાંબી હતી પણ બહુ મજા આવે એવું હતું અને બહ સેડ હતી.
તોકોમાં આપણે આ
હમ્મ બીજું શું ચાલે તમારે તૈયારીઓ કેવ અમને
બસ હવે ઘરના સ ઘરના સગાઈ માટે છોકરી ગોત્યે સે હવે
હા, અને ઓલું ગવર્મેન્ટની કઈ તૈયારી કરો છો તમે?
ગવર્મેન્ટમાં હવે ગુજરાત પોલીસની એક્ઝામ તો ચાલુ સે.
હા.
બીજી કોમ્પિટિવ એક્ઝામ આપે તો દઈએ કે ગવર્મેન્ટ જેવી એક જોબ નથી ને અત્યારે તો આપણે ફાઈનાન્શિયલ કન્ડિશન છે એટલે પ્રાાઈવેટ જોબ કરવી પડે.
હમ સારું ગવર્મેન્ટમાં આવી જાય તો તમારું સુધરી જાય.
ગવર્મેન્ટ એવી જિંદગી ના સાહીઠ વર્ષ સુધરી જાય ને આપડે.
હમ, સાચું કીધું ભાઈ તો હમણાં કઈ નવી આવે તો અમને કો જરા.
હા પાાકું પાાકું આપડે અજય ભાઈ ની સલાહ લઈએ ને કે ગવર્મેન્ટમાં લાગી ગ્યા ને ગુજરાત ના પીએસઆઈ છે ને.
હ અજય ભાઈ ચાવ
આપડે ભેગા યા તો ભણતા
હા હા યાદ છે યાદ છે મને.
એ અત્યારે ગુજરાત ના પીએ છે.
હા હવે પણ એ મોટા માણસો થઈ ગયા હવે વાત ના કરે આપ.
હા એ વરષ દિવસમાં આ ભેગા થઇ જાય તે ક્યારેક ક્યારેક મિટિંગ થાય બાકી ત તને સમય ન એટલો.
હમ વાંધો નહી હમ તમે તૈયારી ચાલુ રાખ અમે તૈયારી કઈ નવું આવે તો કેજો અમને. જરાક
બાકુ બાકુ આપણે ગવર્મેન્ટ એક્ઝામ આવે એટલે ફોર્મ તો ભરી જ દેશુ બ બાકી બ જુનાગઢ છે. અત્યારે કંડિશન હાય એટલે જુનાગઢ જવું પડે બાકી તો અમદાવાદ જવાનો વિષાર હતો.
હમ અમદાવાદ જવું છો.
અમદાવાદ જઉું જ પણ અહી્યાં આપડણે ખર્સા પાણીના પગાર કરશ કઈ વધતું નથી પાછું ખિસ્સામાં.
તમે કઈ હમણાં મંગાવ્યું હતું ઓર્ડર કર્યું હતું ઓનલાઈન?
બ વડોરમણાએ એક ગાડીના સ્પેરપેટમાં ગાવ્યા હતા. ત
હા હા.
તો એ પણ એ પણ ફિક્સ ના થયા તે પાછા રિટર્ન કરવાના હશે.
અરે અરે કેમ કેમ ન ફિકસ થીયુ?
ઓનલાઈન સામાન જ હોય ને સાઈઝ પ્રમાણે સામાન ક્વોલિટી તો સારી છે પણ ફિટિંગમાં નથી.
અચ્છા.
પાર્ટ ટા
હા હા સમજી ગયો નાનું મોટું જ કયો હશે ને ફીટ
નાનું મોટું થાય એ સાયલેન્સર કટ તો ના કરે ઓરિજનલ કંપનીને હોય એટલે
હા તે સાયલેન્સર ભાઈ ઓરિજનલ જ ખાઈ એમાં કઈ નવું નખાય નને અહિયાં.
હા તો શોખ આપડ ઉછાય હોય ને ભાઈ.
કેવ ભાઈ
ખાવાનું તો ત્રણસો રૂપિયાનું જ.
હમ્મ તો શું રિટર્ન કર્યું પછી ત્યા?
બ હવે સેવન ડે રિટર્ન પોલિસી છે હવે રિટર્ન ફિકનને દ દીધશ હવે જયારે કોઈ વાર આવશે રિસીવ કરે ત્યારે રિફડ કરી દેસું.
હમ્મ મેં પણ મારા ઘર માટે ઓલા ફ્લાવર ફર્ટ આવે ને જાડવા ઉગાડવા માટે એ મંગાવ્યા છે હવે ક્યારે આવે્યા
હા એ સારું બગીચું બનવાનું પ્લાન છે.
હા એટલે ઘરમાં થોડુંક સજાવટ માટે એક બે આમ ફ્લાવર છે વિચાર.
સજાવટ માટે કે શુદ્ધ ઓક્સિજન માટે.
હા એ બંને માટે બે હલે જ ને. સજાવટ માટે હમ ઘર સારું દેખાય એટલે
હા એ છે.
હમ ઓકે સારું ભાઈ તો પછી કરી લેવા
વાંધો નઈ હાલો હું ઓફિસે જાઉંશું હવે નિરાતે આપણે પછી યાદ કરશો
સારું વાંધો નહી શુભ દિવસ